હલો. હલો.
હલો. હાં બોલો.
હલ્ હલો શું કરો? બસ જો. છોકરાને હુંવડાવીએ છીએ.
કંઈ ની આરા પડ્યા છીએ આજ તો રજા છે તે આરામ કરીએ છેએ રજા થી
અચ
હા મિલ્યું હતું તમે હા આજ રજા છે છે તો છમડા
જમી લીધું હમણાં ને છો બસ બાળકોને સુગડાવીએ છીએવે
છે અમે સ્કૂલે
છે બાર
ગયાતા ને તેમાં છોકરી મે ગ સ્કૂલ હતી ગઈ હતી દો અગયાર વાગ્યાને ગઈ ત હમણાં બી હજી તોમે ગ તું હાલ ફોન કરો
અમારે અત્યારે વેલ્ફરને એવું હતું ન્યા ગયા તો અમે એક વાગ્યા આવ્યાછાવન જમને જમીને હ છોકરા હુડાવએ ને એક છોકરોને હુંડાવું ને એક છોકરો ટીવી જોવે
હરા છોકરો જ સ્કૂલે આવ્યો નથી હમણાં હસે પોણા ત્રણક વાઈગ્યા આવે
હુ હોત
હા મોડો આવે સવારે સાડા સાતે જાય ત છઠી
અમારે તો જો છોકરાને અત્યારે વેકેશન પડી ગયું અ મારે તો છોકરાઓના રજા એક મહિનાની
એ તું તો
હા અમારે અત્યારે વેકેશન પડે
તે અમાર તો જૂનમાં ખુલી ગયું ને
અમારેવા હતા ને બીચે તોન્યાં જુનમાં જ પડતો મારે અહં આવે અત્યારે છે અત્યારે વેકેશન પડે ગ હા બધું
તો એક્ઝામ એ લેવાય ગઈ ને હવે વેકેશન મહિનાથી ન તો ઓગણીસ તારીખ સુધી
ઓહ તો તો હાચવ વો પણ છે ને છોકરાને હાવ
અરે હાચવા ભારી થઈ ગયા છે કંટાળો આવી દીધો બે
તમાથી મોટો છોકરો વેડો છે ને નાનો વડો છે
અમા તો નાનો બો વાયડો છે બઉ એટલે બઉ તોફાની
મોટો તો ડાયરો થઈ ગયો છે નોખર મોટો વાયડો હતો ને
હા બહ એ તો મોટો તો વાયડો હતો પણ હવે થોડોક ડાયો થઈ ગયો થોડોક ને વધારે ડાયો થઈ ગયોસ
તો તો સારું કે એમાં છોકરા જેવો થઈ ગું છે છે
પણ આવા નાના છોકરાની બહ ઉપાધિ છે
એ નાનો છોકરો તમાર પપ્પા જેવો થયો કે મમ્મી જેવો થયો નાનો છોકરો
નાનો છોકરો છે ને થોડોક એવું લાગે છે મમ્મી જવો પપ્પા તો વરી થોડાક ડયા છે એવા હા મોટો છોકરો એને પપ્પા જેવો છે
જે
મમ્મી એક વયડા છે તો એને જેવો થયો છે આખો દી પડપડ કરે તો આખું કપાર લીલું છમ કર નાખીયું
ઓહ હો ત તો બોવાયડ ભાઈ.
બો વાયદો કુદકા મારે ઉપરથી અમારે સોફા એથી.
ઓ તો તો હાથમાં હાંડ લ લેવ આવતો હોય છે ને.
અ બહવ જ હાવા આલા લેવરા.
હમ્મ તો ધોકાામાં છોકરો તેવો વડો નથી આવ જો ટણાય. પોણા ત્રણે એટલે ખા પીએ ને પછી ફ્રેશ થ હે અને પછી એને ટાઈમ જ ન મળે ને વડો થવાનો આવીને પોણા ત્રણે તો હા આવે ને ખાઈ પી ને ફ્રેશ થાય ને બિચારો પછી એક વા બેઠ હોય છે ને તો ચાર વાગે પાછું ટ્યુશન હોય.
ઓહ હો બેન તમે તો બહુ ખાવ એટલું બધું ટ્યુશન ને એટલું બધું ભણતર ને એટલું બધું તમે હાવભાર કરો.
પણ હું કરું તો પછી ખાલી સ્કૂલે થી તો થાય નહી.
હા એમ તો અમારે મોટા છોકરાને તો એમ જ છે પણ હવે વેકેશન છે ને એટલે હવાર માં વરી છે ને એ તો તો ઈ અઢી વાગે આવે પ થોડીક વાર ટીવીને જોવે જમે ને્યા પાંચ વાગે પાછીઈ ટ્યુસન માં જાય સાત વાગે આવે.
પછી વરી પાછું ચાર વાગે ટ્યુશન માં જી છે છ સાાડા છો આવે પછી આવી ને થોડીક મોબાઈલ જો બે ફરી પાછું બાકી કઈ લસન બેસન કરે ને થોડીક રમે ને એવું બધું થાય તો થાઈને પડી જાય.
બલકુલ હા થાકે જ અમે હનમાં હોવી જાય. ઓહો અમારે એમાં જ છે બેન છોકરા ઉપાધિ નો કર એ.
અમારે તો વેકેશન વાંધો ના આવે. વેકેશન અમા બે મહિના ન હતું હમણાં છેઠ એપ્રિલ માંથી વેકેશન પડી ગયું હતું તે એપ્રિલ થી જૂન હતી હતી બે મહિનાનું હતું.
ઓહો હો બેન તો તો હાવ આખો દિવસ બે મહિના તો ઘર માથે લીધું હશે તમારા.
નહી આમાં છોકરો એટલો વાયડો ન થાય વાયડો તો નથી પણ મોબાઈલ જોયા મોબાઈલમાં મોબાઈલ હોય આખો પણ હ સારો ન કહેવાય મોબાઈલ ચજુ જોય.
તો બહ ન દેવા દેવાય જ નહી હાવ એટલે અમાર ત જો છોકરા ને જરાઈ દહી ને હાજ એક જ કલાક જોવાનો ટાઈમ જ કા બોપર એક કલાક જોવાનો. કા સાાંજે એક ટાઈમ જોવાનું નકર પછી ધીબી નાખીએ વધારે જોઈએ ને તો.
હારુ કેવાય તમે નિયમમાં રાયખુ છોકરા ન ટાણના છે મને મોબાઈલ ને
કઈ વસ્તુ ને ટીવી જોવું હોય તો ટીવી જોવાની બાકી કે કઈ નહી બાકી રમવાનું ને એવું કરવાનું.
હમ્મ મોબાઈલ થી કેટલું એક જોતા મોબાઈલ નું છોકરાને હારું ની થાય. કે એનાથી એને બધું જનરલ નોલેજ મળે બધું શીખવા મળે નવ નવ આ તે ઈ એક જોતા સારું કેહેવાય ને એક જોતા નુકસાન જાય એમાં સારું આવું હોય મોબાઈલમાં ને ખરાબ આવતું હોય. છોકરા સારું જોવે તો વાંધો ના આવે ફાયદો થઈને એમાં ખરાબ જોય તો નુકસાન પણ હા એકાદો બે કલાક જોતું હોય તો ઠીક છે છોકરું કે ઈ નોઇ થોડ મગજ પૂરું ફ્રેશ થઈ જાય આ તે નવું નવું જાણવા મળે બહેને નું આથે. બ આખોધી એ મોબાઈલ મોબાઈલમાં ર રહે તો એનું સારું કેવાય.
દિવસ
મબ આઈ ખુને નુકસાન થાય હાથ ભથે એ ના. ખી વળી જાય અને ખુદ એક છકરી પા બેઠા રે તો સરી ર એનું હો છે અને બને રમમાં બમમા
હ તો એને કઈ ખબર જ ન હોય હા રમાઈની
તો બમે બ આખું ફિઝિકલી એકટીવ લી નો થાય ને હા તો ઈ એક નુકસાન એ છે પણ હવે છોકરા માની તામાં હુ કરુંવુ આમ પેલી ચુઠ્ટી ઉપડી ગઈ ને એ નહોતું તો એની થી
હા
પણ અમે પછી ઘોયરું કરીએ કે હવે આખો દીધું સ્કૂલે જતા હોય નીશાડે પછી આવી ને ટ્યુશન માં જાય તો એ ઘડી એક બે કલાક જોય તો પછી એમાં ના નો પાડી હવે એક બે કલાકમાં
કેમ તો વાંધો ના આવે અમારે તો જો સા સાડા છ સાત વાગે ટ્યુશન માંથી આવે સાત સાત વાગ્યા થી પછી બાર રમે આઠ સાડા આઠ વાગ્યા હતી પછી હોમવર્ક કરે બધું એવું કરે પછી જમી લેને જમીને તરત જ જોઈ જાય બ બપોરે ના હોય એટલે હવાર માં સ્કૂલ વેલી હોય એટલે વેલું ઉઠવાનું વેલો ઉઠીને પછી સ્કૂલે વ જે સારું બપોર ની સ્કૂલ છે એટલે હવાર ની સ્કૂલ છે તે બપોરે જ છે કે આવે અઢી વાગે
હા ઈ સારું પણ તને વાંધો ન આવે એમ અમારી હવાની છે પણ અમારા સ્કૂલ નો ટાઈમ છે ને બહુ લાંબો હોય આવ એટલે છોકરા થાકી જ સવારે સાડા સાત વાગે વેંચાય આઠ વાગે સ્કૂલ ચાલુ થાય તે આઠ વાગ્યા થી માંડી ને અઢી વાગે છૂટે અઢી વાગે છૂટેટલે પાછી ગાડીને લેવા જાય એને આવે તો એમાં પણ સ મિનિટ આવે તો પોણા તિને ઘેર આવે છે એટ બહ લાંબો ટાઈમ કેહેવાય ને
હા બહ કેવાય અહિયાં બધે એમ જ છે બધે લાંબો ટાઈમ જ છે હા અમારે પોણા આઠે તો વહી જાય હમ્મ હમ્મ
એના કરતા થોડોક એક વાજ્યાનો ટાઈમ હોય ને પેલા મ આપણેે ભણતા તે કેવ હવારે હાથથી બહાર ને એમ ટાઈમય
હાથ થી બાર સા સાડા બાર નો ટાઈમ હોય સાડા બાર છુટી જ જવાનો હા
તો પણ છોકરા અનો પર હુવાવુવા મળે આપણે તં તો આપણે એટ ટ્યુશન માં જતા ન જતા હોય તો એ પાંચ ચ વાગ્યા જતા હોય એક કલાક આટું ખાલી પાંચ છ વાગે જતા તો બપોર હુવાનો ટાઈમ મળી જાય આ તો છોકરાને બપોર હોુવાનોય ટાઈમ હુરા હોય તો કેમ હું રહું એને હવે ત્રન વાગ્યા આવેને ખાઈ પીને ચાર વાગે ટ્યુશન જાય નેૈજ છ વાગ્યા તો કઈ ઉપપર હવે
કય હોય જ હો ટાઈમ બધા છોકરા બિચારા અમુક ના એમની મ થાકી જાય છે અત્યારે ટાઈમ જ લાંબા થઈ ગયા સ્કૂલના જ સ્ટે બીટ હાર્ટ
એટલી બધી નાને બધી હોય ને દસ અગિયાર તો બેગ આખું બૂક નું તો ભેરવું હોય
ભૂક અમારે બહવ જ લઇ જાય બિચારડા વાકા વરી જાય ઉપાડી ના શકતા એટલી ભૂક વાપે છે
સ કિલો નો તોનો બેગમાં ભાર હોય
બેગ છે તો અમારે એમ જ છે ને પાછું લંચ બે લંચ લઈ જવાનું લંચ ને ફ્રૂટ ને બધું લઈ જવાનું એવું
અમારે એમ જ છે. શાક ને રોટલી ને અ એવું તો ખજૂર લઇ જાયને પછી ફ્રુટે અલગથી તો બે રીસેસુ હોય ને હવ તય્ન વાગ્યા હુધી ભૂયખું કેમ રેવું?
કોઈકવાર નો રીએેને હા એટલે અમારેય ફ્રૂટ એક
થોડુંઘણું ખવરાઈને મોકલીએ હવારે
મોકલીએ હા હવારે તો અમારે ખાતો જ નથી ચા દૂધ જ પીવેસ.
જે ના અમે ચા-દુધ. નય પછી કાઈ એટલે અમે હેલ્ધી ફૂડ કાઈ ખવરાવીએ આ છે સેવૈયા છે. પછી ઓટ્સ છે, ઉપમા છે એવું નવીન નવીન બનાવી દય હવારમાં. એના પૂરતું એટલે એ ખાઈને જાય એટલે થોડુંક પેટ ભરીલેય પછી છેટ એને. રીસેટ અગિયાર વાયગે પડે તો અગયાર વાયગે પછી સાક ને રોટલી ને ફ્રૂટને જી દીધું હોય ને ઈ. ખાઈ લેય પછી ડાયરેક શેટ ઈ અઢી વાયગે. તય્ન વાગે ઘેરે આવે તયેજ ખાવાનું. બિસાડાને આવી ને હાવ વરગી જ પડે કેવી ભૂખ લાયગી હોય ને.
હા હા હા.
હમ્મ પછી સેટ તય્ન વાયગે ખાવા મળે. તી એમજ.
હા.
પછી ક્યાંથી આમાં ઝાડા થાય એમ ‌મે કીધું.
તો બચારા આવે તો અત્યાર. થીન જ એટલું ભણતરને આપડે તો પેલા હતા ત્યારે એટલું કઈ હતુંય ન‌ઈ.
હા પછ એમાન એમાં ગંજાઈ જીએ આપણે હો.
હા. બસ જો શાંતિ. કંઈ ન‌ઈ.
ઠીક છે. તમે તો જમી લીધું ને? તો હું એમ કવ હું છે ને થોડુંક જમી લઉં અને પછી પાછું અ. પંદરક મિનિટ પછી હું તમને પાછું નવરી થઈને ફોન કરું હો.
એ હા વાંધો નય.
હા તમે હુંતા નય નવરા જ છો ને આત તો.